હા મિત્ર બોલો.
હા મિત્રો આવાજ બરાબર આવતો છે?
હા મિત્ર આવાજ બરોબર આવતો છે.
તો શું કર છું મિત્ર.
કઈ નહી મિત્ર.
હા, હા. તો મિત્રો આજે જો તમારા પાસે થોડો ટાઈમ હોય તો હું એક ટોપિક પર થોડી ચર્ચા કરવા માંગત છે.
હા મીત્ર બોલોને.
તો મિત્રો જે મારો જે ટોપિક છે, એનું નામ છે બેંક કિગ અને ડિજિટલ પેમેન્ટ. તો મિત્ર આજે આપણેે જોવા જઈએ, તોએ બેંકિંગને જે ડિજિટલ પેમેન્ટ છે, એ ખુબ જ ચાલી રહ્યું છે. તો શું તમે મને થોડી ઘણી એના વિશે માહિતી આપશો મિત્ર.
હા મિત્ર ડિજિટલ બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ વિશેતો માહિતી આપ આપું છું કે ડિજિટલ બેંકિંગ અને ડિજીિટલ પેમેન્ટ આવતા યુગમાં ખૂબ જ ઉપયોગી છે, અને તેનો ઉપયોગ મોટાભાગે થઈ રહ્યો હશે. બેંકિંગ એટલે કે જેમાં બે વ્યક્તિ બે વ્યક્તિઓના વ્યવહાર ચાલતા હોય છે એક વ્યક્તિ બેન્કિંગ સેવા મેળવે છે જે પોતાનાના જમા પણ કરી શકે છે. અને નાના ને ઉપાડી પણ શકે છે, અને ડિજિટલ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ એટલે કોઈપણ આપણે ખરીદી કરીએ છીએ, અને તેની ચુકવણી મોબાઈલ દ્વારા એટલે કે યુ પી આઈ, ફોન પે ગુ ગૂગલ પે દ્વારા ચૂકવણી કરવામાં આવે છે, અને આ ડિજિટલ પેમેન્ટ આવતા યુગમાં પણ ખુબ જ ઝડપી થઈ શકે છે. ડિજિટલ પેમેન્ટમાં જોવા જઈએતો.
ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આપણી પાસે મોબાઈલ હોવ ખૂબ જ જરૂરી છે, અને તે મોબાઈલમાં
કોઈ પણ એપ્સ જેમ કે ગૂગલ પે ફોન પે જેવી એપ્સ હોવી ખૂબ જ જરૂરી છે, જેના દ્વારા આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. ડિજિટલ પેમેન્ટ કરવાથી આપણને ખૂબ જ મોટા પાયે ફાયદાઓ પણ થાય છે.
ડિજિટલ પેમેન્ટમાં ઘણી બધી સેંતર પેઢીઓ પણ થાય છે તે અંગે આપણે સાવચેતી રાખવી જોઈએ. અને આ ખૂબ જ જરૂરી છે, તો આ મારી માહિતી ને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો છો,
હા, મિત્ર તમે કીધું તે પ્રમાણે આપણે હાલના સમયમાં જોવા જઈએ, તો ઘણી જગ્યાએ હમણાં બેંકિંગ તો ચાલી જ રહી છે, પણ હમણાં એવું છે, કે જો બેંકમાં આપણને ખાલી બે ત્રણ વખત જવું પડે જયારે આપણે ખાતું ખોલાવાના હોય ત્યારેની તો પૈસા અ ડિપોઝિટ કરવાના હોય ત્યારે, તો અને પછી ત્યાર બાાદ જે બેંકિંગની સુવિધા જે ડિજિટલ પેમેન્ટ છે એ ખુબ જ અપડેટ થઈ ગયેલું છે. કારણ કે હાલના સમયમાં એવી ટેકનોલોજી વધતા આપણે ઘણી બધી એપ્સ એવી મોબાઈલમાં ડાઉનલોડ કરીને એના દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ, જેના વિશે તમે મિત્ર કીધું તે. કે ગૂગલ પે ફોન પે નાવી યુપીઆઈ એવી અલગ અલગ ઘણી બધી એપ્સ છે, જેના માધ્યમથી આપણે જે અ આપણું બેલેન્સ છે, કે પૈસા એનું લેવડ દેવડ આપણે કરી શકીએ છીએ મિત્ર તો આજના સમયમાં જોવા જઈએ તો મોટા ભાગ બેંકિંગમાં જે હોય તે લાઈન વધુ જોવા મળતી નથી કારણ કે મિત્ર એ ટેકનોલોજી એવી થઈ ગયેલી છે, કે કોઈનો સમૂહ બચાવવા માટે જે ટેકનોલોજી એ જે ઉપયોગ કર્યો છે, તે ડિજિટલ પેમેન્ટ વાળું જે બેંકિંગ વાળું તો જે પ્રોસેસ છે, તે ટૂંક સમયમાં થઈ જાય છે, ને એના માટે થોડું કઈ પ્રોબ્લેમ હોય કે આપડે ત્રણ ચાર હજાર લાખવાના હોય બેંકિંગની અંદર કે પછી ઉપાડવાના હોય તો આપણને ત્યા બેંકની અંદર કે જે આપડી ત્યાં શાખા હોય ત્યાં જવાની કશું જરૂર પડતી નથી. એના માટે આપણને એટીએમ પણ આપેલો હોય છે, કે આપણે કોઈ પણ એટીએમમાંથી જઈને આપણે પૈસા ઉપડી શકીએ છીએ. એ ખુબ જ સારી વાત છે, કારણ કે મિત્ર આજે આપડે જોવા જઈએ તો જે ડિજિટલ પેમેન્ટ છે. એ ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે, કારણ કે મિત્રો આપણેે કોઈ પણ જગ્યાએ ફી પણ ભરવાનું હોય તો હાલના સમયમાં જોઈએ તો આપણે ઓનલાઈન જ પ્રોસેસ તો આપડે મિત્રો જોવા જઈએ તો પહેલાના સમયમાં જયારે આવું બધું ટેકનોલોજી વધુ ન હતી. તો મિત્ર તે સમય દરમિયાન જે લોકો હતા એ લોકોને બેંકમાં આવવું પડતું હતું ને બેંકમાં આવીને બે થી ત્રણ કલાક એ લોકો લાઈનમાં ઉભા હતા ઉભા રહેતા હતા મિત્ર ત્યાર બાાદ એને જે પણ સર્વિસ હતી. તે સર્વિસ એને મળતી હતી તો આજના સમયમાં આપડે જોવા જઈએ તો એવું કશું થતી નથી બેંકમાં જેઈએ તો તરત જ જે આપણું કામ છે એ પૂરું થઈ જતું હોય છે, અને ત્યાર બાદ આજના સમયમાં મિત્રો આપણે જોવા જઈએ તો કોઈ પણ એક્ઝામ નું ફોર્મ ભરવાનું હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ એ એ જે આપડી હોય ગૂગલ પે ફોન પે હોય એના માફતે આપણે કરી દેતા હોય છે, જેથી કરીને અ આપણા જોડે કંઈ સ્કેમ પણ નહીં થાય. ને મિત્ર પેલા તો એવું હતું કે કઈ પણ આપણે ફોર્મ ભરવાનું હોય તો જે એની ફી હતી તે આપણે એના માટે સ્પેશિયલ સેન્ટર અ અ આઈડેન્ટિફાઈ કરવામાં આવતો હતો. ત્યારબાદ ત્યાં પછી આપણને જોવા પડતું હતું ત્યાં આપણને ફોર્મ ફિલઅપ કરવા પડતો હતો ને ત્યારબાદ જે આપણને પછી જે પણ કઈ ફી ભરવાની હોય તે ત્યાં ભરી દેવાની હતી એને એવી બધી ઘણી બધી પ્રોસેસ કરવામાં આવતી હતી. તેના કારણે જે મિત્ર આપણો જે ટાઈમ હોય એ પણ આપડો વેડફાઈ જતો હોય છે મિત્રો તો આ વસ્તુને ધ્યાનમાં લઈને હાલના સમયમાં જે અ ડિજિટલ ટેકનોલોજી હતી. એ પેલા થી જ હતી જ પણ એની અંદર નવું નવું અપડેટ કરીને હમણાં એનું બીજું વર્જન કાઢીને કઈક નવું નવું લાવીને એવું ટ્રાય કરે કે જે ટાઈમ છે એ ઓછો ને ઓછો ખર્ચ થાય. તો મિત્ર હાલના સમયમાં આપણે જોવા જઈએ તો જે બધા જ વિદ્યાર્થીઓ છે કે બધા જ જે બાર વીસ વર્સથી ઉપરના વિદ્યાર્થીઓ છે એની અંદર આપડે જોવા જઈએ તો બધું એ લોકો ગૂગલ પે બધી એ ચલાવતા જ હોય છે કારણ કે અઢાર વર્ષ પછી આપણને ખબર જ છે કે બધાનું જે પાન કાર્ડ હોય તે બેંક સાથે બધું લિંક થઈ જતું હોય છે. તો મિત્ર એ ખુબ જ સારી વાત છે. કારણ કે મિત્ર કોઈ જગ્યા પર અર્જન પૈસા ઉપાડવાના હોય તો આપણને બેંકમાં ન જવું પડે તો પછી આપણે એને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છીએ તો મિત્ર હાલના સમયમાં જોવા જઈએ તો એ ખુબ જ સારી વાત છે. ને મિત્ર બીજી તમે એક વાત કીધી તેના ઉપર આપડે ખુબ જ ધ્યાન દેવું છે. કારણ કે મિત્ર હાલના સમયમાં આપણે જોવાએ તો અમુક ના એવા લોકો હોય છે જેની સાથે અમુક સ્કેમ થતું હોય છે. જેની અંદર એ લોકો ના પર કોઈ અજાણ્યા નંબર પર ઓટીપી આવે કે પછી ફોન આવે કે ભાઈ તમારા નંબર ઉપર આ ઓટીપી આવ્યો હશે તો તે અમને આપો જરાક કામ છે તમારા ઉપર ભૂલથી આવી ગયું છે કે પછી આપણા જે બેંક ની અંદર કોઈ જે વ્યક્તિ હોય તે પૈસા લખી દે ને પછી તે આપણા પર ફોન કરે કે ભાઈ તમારે અ અકાઉન્ટમાં મારા ભૂલથી પૈસા આવી ગયેલા છે તો તમે પાછા મને રિટર્ન
હા મિત્ર તમારો અવાજ નથી આવી રહ્યોર
મિત્રો ડિજિટલ પેમેન્ટ અંગેના ફાયદા જણાવો શું કહે સમયની બચત થાય છે એટલે કે ટ્વેન્ટી ફોર બાય સેવન સેવા ઉપલબ્ધ હોય છે રાત્રે બાર વાગ્યે પણ